હ રાધે રાધે.
રાધે રાધે કેમ છો.
હું મજામાં છુ
બસ હુભિ હું પણ મજામાં છુ હમ.
ઘરે બધા સારા છોકરાઓને બધા મજામાં.
હા બસ છોકરાઓને બધા સારા છે હવે તો શું વેકેશન પડી ગયું છે એટલે એમનો રૂટીમ એમના રૂટીન થી આપડો રૂટી ન બી ચેન્જ.
હા છોકરાઓને તો મજા છે પણ આપણેે કામ ઓછા નથી થતા.
હા હા એ તો છે જ ને એમના સાથે સાથે આપણું બી રૂટીન ચેન્જ થઈ ગયું છે પેલા સવારે વહેલું ઉઠીને બધું કામ ટાઈમ પર બી થઈ જતું હતું ટિફિન બનાવવાના લીધે હવે તો બાળકોને રજા રજાઓ પડી ગઈ છે એટલે હવે મામ મામા નુ ઘર શોધે છે કે હવે ક્યારે જવાનું મામા ના ઘરે.
હા બસ અહિયાયા બી આવું જ છે જો ને આ લોકોને જ્યારથી વેકેશન થયું ને તો મારું બી આખું રૂટીન ખોરવાઈ ગયું છે બધું. કે, ઉઠવાનો બી... કોઈ ટાઈમ ફી ફિક્સ નથી બધો એના લીધે નથી, આખો દિવસ કામમાં બી... બધુ આપણો ટાઈમ જતો રહે છે.
હા. અન અને હવે આપણે આપણે છોકરાઓને, હે ને, યા વેકેશન પડ્યું છે, તો એમને કોઈ નોલેજ... એમને કોઈ એવો નોલેજ... આપવું જોઈએ. સમર કેમ્પથી, એમની કોઈ એવી કલા હોય, જેમાં એમને... હમ્મ બો મતલબ અ ઇન્ટરેસ્ટ... હોય, એવી એમની છુપાયેલી પ્રતિભાને, આપણને બહાર કાઢવા આ અવસર હોય છે, તો આપણને કોઈને કોઈ એવો પગલો ભરવો જોઈએ, જેનાથી એ લોકો અ શું છે કે એમના અંદર શું, એમને જો આપણને પણ નથી ખબર, અને એમને પણ નથી ખબર કે એમના અંદર શું ટેલેન્ટ છુપાયેલો છે એ તો એ જયારે એ કોઈ પણ કામમાં પડે, તો જ એ બહાર નીકળે
એની સાચી વાત છે, અને આપણે માતા-પિતા તરીકે, આપણે એટલું કરવું જ જોઈએ આપણા બાળકો માટે કે એમમાં એમના અંદર શું પ્રતિભા છે, અને એને કેવી રીતે એ લોકો આગળ લઈ જઈ શકે, એ આપણા માતા-પિતા પર છે એટલે આવી નવું-નવું કંઈક શોધતા રહેવું જોઈએ, કે એ લોકોનું જે બી કંઈક ટેલેન્ટ હોય, તે બહાર આવે હમણાં તો, આજકાલ તો, કેટલી બધી બો આજુબાજુ, આપણે એક્ટિવિટીઝ ને બધું ચાલતું હોય ને છોકરાઓ માટે
સાચું કહો છો તમે, પણ હવે મને એમ લાગે છે કે જો આ જેવી રીતે આપણે એઆઈ અને આ ટ્રેન્ડ, એવું ઇન્ટરનેટનો એટલો જમાનો થઈ ગયો છે, તો આપણને આપણા બાળકો માટે ઘરે બેસીને પણ, જો બહાર આઉટડોર ગેમ તો એ લોકો રમે છે, એ લોકોને આમ તો આખો દિવસ ખાલી હોય છે, એટલે સાંજના તો એ એમના મિત્રો સાથે બહાર નીકળે છે પણ એમને બપોરના અ, બપોરના અ તાપમાં ક્યાંય બહાર ન જવા દેવાથી, જે ન દેવાથી રોકવા માટે, આપણને એમને કોઈ એવો કોડિંગ છે, કે, અ, ચેટ, મતલબ, આટલા-આટલા બધા એપ્સ છે, જેનો એમને ઉપયોગ કરતા પણ શીખવાડવો જોઈએ, જેનાથી એ આગળ વધીને, આગળ જઈને, એમના જ્યાં સ્ટડીમાં પણ કામ આવે એ પ્રમાણે પણ આપણેે કરી શકીએ છે
નહીં, નહીં, બહુ સરસ છે, કેમ કે અત્યારના છોકરાઓને છે ને, આ બધી ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ પણ બહુ હોય છે, અને એ લોકો તરત એ વસ્તુને અપનાવી પણ લે છે, મતલબ, શીખી લે એ લોકો તરત તો જેમ તમે કીધું કે એપનો, બધી એપ નું નોલેજ હોવા જોઈએ, અને અત્યારે મને એમ લાગે છે કે ધીરે-ધીરે બધું ડિજિટલ થઈ જશે, તો એ લોકોએ ડિજિટલ માર્કેટિંગ જેવા ડિજિટલ અ પ્લેટફોર્મ પર કામ કેવી રીતે કરવું એ લોકોને આવડવું જોઈએ
સાચું કહો છો તમે. હું એક ઇન્સ્ટિટ્યુટમાં શીખવાડવા જઉં છું એટલે થોડું ઘણું મારું એક કંઈ ટેકનિકલ કામ છે ત્યાં પણ, તો ત્યાં એક અગિયાર વર્ષનો એક છોકરો છે, એટલો ટેલેન્ટેડ છે, એને કોઈ પણ વાત એક વખત વખત ખાલી બતાવીએ, એટલે એના અંદર એવી એની અંદરથી કોઈ નવીન આઉટપુટ એનાથી બહાર નીકળે છે એ ગ્રાફિક નું કામ શીખે છે અને એટલું નવી નવીન એનાથી એની ક્રિએટિવિટી બધાથી અલગ હોય છે એ માત્ર અગીયાર વર્ષ નો છોકરો છે અને એના ખાલી મૂડને ચેરઅપ કરવાને માટે એ આ બધું શીખી રહ્યો છે તો વિચાર કરો હમણાં જ એના અંદર આ એક કલાનો એટલો સારો વિકાસ થઈ રહ્યો છે તો આગળ વધીને એ કેટલું એનું કરિયરમાં પણ એક બહુ ડેવલપ કરી શકે છે
બિલકુલ એ જો અત્યારે રમત રમત માં ખાલી શીખી રહ્યો છે પણ કોણ જાણે કે કદાચ એ મોટો થઈને એમાં જ એનું ભવિષ્ય થઈ જાય એમાં જ એનું એટલું સારું ગ્રો કરી શક શકશે એ જે અત્યારે એ રમત માનીને એનો ટાઈમપાસ કરવા માટે શીખે છે પણ આગળ જતા એ જ વસ્તુ એને આગળ લઈ જઈ શકે છે
હા, સાચું કહું છું એટલે એવી રીતે જો એમનો જો બાળકોનો જો ખાલી સમય હોય ને તો આપણને એમને કોઈ ને કોઈ એમ કહે છે ને કે, એક તો ખાલી મા ટી હોય છે અને કુંભાર હોય છે તો કેવી રીતે એને ઘડાનો રૂપ આપી દે છે, એવી રી બાલક બી તો હમણાં સામાન્ય બાલક છે, પણ જો આપણે એમની ક એની કલાને કોઈ રૂપ આપી દઈએ એને કોઈ સારો આપણે, જ્ઞાન કે સારી કોઈ, કોઈના અંડરમાં રાખીને એમને કોઈ વધારે, અ જ્ઞાન આપ આપીએ તો પછી એ એની કલાને પણ નિખારી શકે છે.
બિલકુલ નહીં. નહીં, બહુ સરસ વિચાર છે. તમારો. આપણે બાળકોને ઘડવા જ પડે છે. તો એક માટીમાંથી એક સરસ એવું જેમ વાસણ બનાવે તેમ આપણે આપણા એક કહી ને છોકરાઓમાંથી એમનું સારું એક વ્યક્તિત્વ બહાર કાઢી શકીએ છે, આપણે. તો જેમ, પણ છે ને મારા છોકરાઓને મારા જે છો છે ને એ લોકો આમ ઘરમાં કંઈક આમ ગુણગુન ગુન કરે, તે કોઈ ગીતો એ લોકો ગાતા હોય છે. તો મને એવું લાગે છે કે, જે મારા નાના બાબાને છે ને એને સંગીતમાં બહુ રુચિ છે, કેમકે ટી વી ચાલુ કરીને ફોન એક એ છે ને હંમેશા સોંગ જ સાંભળતો હોય છે. એટલે, અને ગાય પણ સારો. હા, હા. અને એ ગાય પણ બહુ સારું છે. છે તો મને, અને મારો જે મોટો બાબો છે ને, એને આ જે બેન્ડ હોય ને એનો બહુ શોખ છે. ડ્રમિંગ કર ડ્રમ વગાડવાનો અ ગિટાર, હા ઇન્સ્ટ્રુમેન્ટ, હા. તો બસ હું પણ વિ વિચારું છું કે એ એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ છે તો એ કેમ નહીં એ લોકોને એવા બધા ક્લાસીસમાં જોઈન કરાવેલો તો, એમનામાં જે અત્યારે જે થોડું ઘણું રસ છે તો એ એમનો ટેલેન્ટ બહાર આવે ને આ આગળ એ લોકો વધુ સારી તાલીમ લઈને શીખી શકે.
સાચું કહું છું સાચી તાલીમ આપવાની જે. છે ને એ આપણને પણ કરવી જોઈએ એટલી જરૂરિયાત આપણને પૂરી પાડવી જોઈએ. તો જો બાળક જરૂરથી કંઈક નવીન શીખશે અને એના ભવિષ્ય. જીવન માં જરૂર. કામમા આવશે.
બોલો મારા છોકરા એની જન્મદિવસ. ગયો ને તો એમાં એને ગિફ્ માં પણ એને ઢોલ જ જોઈએ ચાલો નાસિક ઢોલ નહીં આવવો
હા હા.
કીધું એને તું શું કરીશ ઘરમાં ડોલ પણ જીદ કરીને પણ એને બોલો મતલબ એટલો બધો એને ઇન્ટસ્ટ. સરસ છે ને આવી રીતે વગાડવાનો અને બઉ સરસ વગાડે પણ છે. તો અમારે એને ના છૂટકે પડે કેને એ ઢોલ લાવીને આપવો પડ્યો કેટલો મોટો ઢોલ નહીં આવતો.
હા હા હા હા તો કઈ નહી જેવ હવે કોઈ દિવસ આમ તમે ફ્રી હો કે ઘરના. પરિવાર ના બે ચાર. જણા સા સામેલ. થાય એકઠા થાય ત્યારે એને કેવાનું તું તો ઢોલ વજા અને અમે તો કોઈને. કઈ ગીત ગા ગાવીશું.
એ લોકો છે ને કરે છે એ લોકોનું છે ને અમારા. સોસાયટીમાં છે ને એની ઉંમરના અને થોડા એનાથી મોટા એવા બહુ બધા છોકરાઓ છે અમારી સોસાયટીમાં દસ પંદર છોકરાઓ છે. તો મતલબ આવી રીતે છોક છોકરાઓ પાસે ભી કોઈની પાસે તાશા છે, કોઈની પાસે ઢોલ છે છે કોઈની પાસે ઓલું. બરા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એ લોકો છે ને આવી રીતે મતલબ ગણપતિ હોય અથ અથવા એમ પણ કોઈ વાર હવે વેકેશન છે ને તો, બેઠા હોય ને તો આવી રીતે એ લોકો બધા સોંગો ગાય, ઢોલ વગાડે એમાં અલગ અલગ ધૂન વગાડે એવું બધું એ લોકો કરે છે.
એ તો બહુ સરસ છે ને અમે તો તમે જોયું હશે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ને આ બ્લોગિંગમાં આપણે. જોઈએ છે કે કેવી રીતે ભજનને પણ અલગ જ રીમિક્સ મોડ આપીને કે એલુંટ વાયરલ થઈ જાય છે એ. પણ નવીન મતલબ છોક એમાં એક નવીન કલાકાર એમાં એડ કરીને. એ લોકો એને ફરીથી ગાવે છે તો. તો પણ એના કેટલા બધા વ્યુઅર્સ એના એમાં એક્ટિવ. થઈ જાય છે.
આ લોકો પણ એવી રીતે કે જેમાં ગરબાનો ટોન વગાડશે રીતે અલગ અલગ બધું નવું નવું તો કંઈક ક્રિએટ કરજું શકે છે તો બહુ સરસ એમાં ખબર એ લોકો ગણપતિ બી એ લોકો નાના છોકરાઓ છે ને બાલ ગણેશ મંડળ છે એ લોકોનું તો એ લોકો છે ને નાના, નાના લોકો જાતે છોકરાઓ કેટલા દસ બાર વર્ષના, પાંચ છ વર્ષના, આવા મિક્સ છે, અંદર છોકરાઓ તો એ લોકો છે ને એમ ગણપતિમાં બી એમના પોતાના ગણપતિ લઈ આવશે એમાં મોટા અમે કોઈ ઇન્વોલ્વ નહીં હોય
હા એ તો બહુ સરસ છે, એ ટીમ સ્પિરિટને સમજે પછી જો આવી રીતે આવા નાની નાની એક્ટિવિટી જો એ કરે ને પો તેરી તો જિમ્મેદાર લીડરશીપ કેવી રીતે કરવી એવું બધું એમાં એ લોકો એવી રીતે શીખી જાય છે
કરે એમાં એ લોકો છે ને વિસર્જનમાં આવી રીતે આ ઢોલ વગારે તો તમને ખબર છે, એમાં વગાડતા જોઈ ને સોસાયટીમાં બે ત્રણ જણાય છે ને એમને આવી રીતે શું કેહેવાય બોલાવી દીધા એમના ગણપતિના વિસર્જનમાં અને એ લોકો રમત રમતમાં, હા રમત રમત માં ગયા પણ અને એમને પૈસા પણ આપી દીધા ઢોલ વગાડવાના
હા, હા, એટલે શું જો હવે બાળકોને એનાથી ખબર પડી કે આપણે જો કોઈ ક્રિએટિવ કામ કરીએ કે આપણે કોઈ ટેલેન્ટ કરી આપણે બહાર આપીએ તો એનો જો આવી રીતે આપણે અર્નિંગ પણ કરી શકીએ તો હજી તો આ નાના ક્ષેત્ર છે પણ એ આગળ વધીને જો એમના. માટે એક સારું ઇન્સ્પિરેશન મળી રહે.
બિલકુલ એ હા એટલે એ લોકોને એટલો ઇન્ટરેસ્ટ આવ્યો ને એ લોકો એ જ પૈસા એ લોકો. લોકોના ફંડમાં નાખ્યા કે નેક્સ્ટ યર આપણને કામ આવે કંઈ પણ આપણે એ લોકો ગણપતિનું કરે છે ને એ લોકોનું મંડળ છે બાલ.
હા હા હા હ અમારે અહિયાં અમારે અહિયાં. છે અમારે અહિયાં પણ છે પણ હા એનાથી જો એ લોકોને કેટલું નવીન નવીન કામ. કરવાનું અને અ જો જે લોકો મંદિર કે. ગ બાલ ગણેશ લાવો એમાં એમને અ સારી રીતે એમનું શૃંગાર કરવું, બધું ડેકોરેશન કરવું અને કોઈને પરસાદની જિમ્દારી, કોઈને ગીત અને બેન્ટની એવી જિમ્દારી, ઢોલક નીને એવી. જો બધા પોતપોત પોતાની જિમ્મેદારી નિભાવે અને એ જે એ ઇવેન્ટ કમ્પ્લીટ કરે તો એમને ખબર પડે કે જો આ એક નાનો આમથો પ્રોગ્રામ હતો તો એને અમે આવી રીતે પૂરો કર્યો તો હવે મતલબ એ લીડરશીપ. કેવી રીતે કરવી કેવી ર જિમ્મેદારી પૂરી કરવી એનો બી એમને થોડો સારો અનુભવ.
હા હા હા બિલકુલ બહુ કરે છે. છે ને અમે પણ એમને કરવા દઈએ છીએ, અમે મોટા કોઈ ર ઇન્ટરફેર કરતા નથી એમની રીતે બહુ સારું એવું આયોજન કરે છે એ લોકો બધા છોકરાઓ.
એ તો બહુ સારું કરો છો તમે.
હા હા પછી મળીએ આવજો જય શ્રી કૃષ્ણ.
હમ્મ.